હલો.
અવાજ આવે છે?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
હા શું કરો છો?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
મજામાં.
મહેસાણા.
તબિયત સારી છે.
તમેચપ ની ઘારા હલો.
તબિયત પાણી સારા છે ને હું તમને. એવું પૂછો તમને મને આમ એવી જાણકારી છે કે તમને ફોન કોમ્પ્યુટર લેપટોપ એ બધાની જાણકારી છે.
હા હું તમને એવું પૂછવા માંગુ છું કે આપડે ફોનમાં જો ઈમેલ આઈડી બ્લોક થઈ જાય એની જાતે તો શું કરવો.
એની જાતે એની જાતેટ લોક ના થતાં. હ હ મથે નહી થાય તો જ લોક થાય.
બરાબર. અને ફોન ના જો આપડે માનો કે ફોન આપડે આ વાયુઝ કરીએે ફોન બરાબર.
હમ.
અને આપણાથી કોઈ એક કઈ શું બટન દબાઈ ગયું અને ફોન ના ડેટા આપણાથી જો ડીલીપ થઈ ગયા. તો આપડે શું કરવું એ ડેટા પાછા આવી શકે છે.
એમને પાછાને આવે જે એમ કે તમે ધાતેની લીસ્ટ ક જાવ તો આવે કોઈ પણ મર્તન દબ દબાઈ ગયા પછી તમને ખબર ના હોય તમારેથી તું દબાઈ ગયું છે. એવું તન્યા બકલ તું ના આવે પાછા એવું.
એવું છે મને એમ કે આઈ થિંક પાછા આઈ જતા હશે એમ. ગૂગલ માંથી. ગૂગલ માંથી કે ગમે એમાંથી પાછા ના આવે.
ના આવે હ પેલા તમારે. હઅ ઈમેલ આઈડી ગૂગલ પર નાખવું પડે જે ફોટા ઈ-મેલ આઈડીમાં અપલોડ કરવા પડે તો પાછા આવે.
બરાબર. ને આ હા, ને બીજું એ કે માનો કે હું રસ્તામાં ચાલતા ચાલતા ક્યાંક જઉં શું અને મને રસ્તામાં કોઈ ફોન મળ્યો પણ એ ફોન લોક છે. તો એ લોક ખુલી શકે કા તો તોડી શકાય?
તોડી તોકાય મેડમ તેની માટે બિલ મોક હોવું જરૂરી છે મિલ મોક વગર નાટુંટે વીલબર્ગ
એવું છે અને આઈફોન હોય તો આઈફોન હોય તો
આઈફોન નું આપણે ની કઢ્યા
આઈફોન નું નથી આવડતું તમને
આઈ આઈ ફોન નો નથી કતા ખાલી એન્ડ્રોઇડ
એન્ડ્રોય એકલા જ ઓકે અને આપડે માનો કે મારે મારી યુટ્યુબ ચેનલ બનાવી છે તો શું હું બનાવી શકું છું
બનાવી તકો.
કેવી રીતના મને કહેશો
હઅ તમારે યુટ્યુબમાં જવાનું એવુ તું મમ મ તમારો લોગો હોયને કરવાનું બ પછી રો ચેનલ લખલું હોવ
બરાબર. અને પછી એ ચેનલ બન્યા પછી કોઈ સ્ટુડિયો બુડિયોમાં જોઈન થવાનું હોય કે પછી
ચોવીસ કલાક પછી તેમ તમારી ચેનલ આવે
ચોવીસ કલાક પછી
સાજમાં આવે ના ઉધી તમ તમારી ચેનલ કોઈને દેખાય નઈ તા હુધી.
બરાબર અને આપડે વિડિયો જે ઉતારું તો એ શું મારે હઅ એટલે યુટ્યુબમાં કેમેરો ચાલુ કરીન ઉતારવું પડે કે પછી મેં જે મારા મોબાઈલમાં કેમેરો ચાલુ કરીન ઉતારી અન એ યુટ્યુબ ચેનલ પર સ ના ખી શકો.
એ એ તમારે એડિટ કરી એડિટ કરી નાખવા પરે મેડમ ધારો કે મારે કોઈ ગાયન વગાડવું હોય આ વગાડવું હોય એ એવી ચેનલ ઉપર અપલોડ કરો ને તો તમારી ચેનલ ની આઈડી છે ને સટફેન થઈ જાય
સસ્પેન્ડ થઈ જાય એમ.
હા હ એ લોકો ટાાઈટિનની લીટ કરીને
બરાબર એટલે પણ એકદમ ચોખ્ખી હોય સારી વિડીયો આઈ હોય. એકદમ ક્લિયારિટી હોય. તો એ અપલોડ માનો કે મેં મારા કેમેરામાં ઉતારી યુટ્યુબ સિવાય એમનેમ સાદા કેમેરામાં વિડીયો ઉતારી. તો એ હું યુટ્યુબ પર મૂકી શકું છું ને
હ પણ એથીને પટ ન ઉલતી એ. એથી ને ફચ.
સ્ક્રીન ટોક.
જોવે ને એવા કોન્ટેન્ટ ના હોતી એવું છે.
બરાબર બરાબર.
હ આ નોર્મલી તે હ
એવી તો આપડે ના ઉતારીયએ ને વિડિયો સાહેબ.
હા એ
વિડીયો તો આપડે ઉતારીએ તો સારી જ ઉતારીએ ને કે ભાઈ આપડે ક્યાંક ફરવા ગયા છે. તો લાયા બો સરસ નજારો છે તો હું વિડીયો ઉતારું અને શેર કરું. તો જેવી રીતના આપેલું આપડે વોટ્સઅપમાં સ્ટેટસ મૂકીએ છીએ ફેસબુકમાં સ્ટોરી મૂકી છે એવી રીતના યુટ્યુબ પર મૂકી શકાય હું એમ પૂછું છું.
મૂકી થકાય કેપ્શનમાં કેપ્શનમાં તમારે હ એનું નામ લખું
અને આપડે લેપટોપમાં શું છે કે લેપટોપ વિશે મને થોડી માહિતી આપશો? કારણ કે લેપટોપમાં મને બઉ માહિતી મારી જોડે નથી.
બોલો મેમ તમારે શું માહિતી જોઈ તે?
મારે લેપટોપમાં આપડે માનો કે મે મારા ફોનમાં ફોટા છે હવે મારું ફોનમાં મેમરી ફૂલ થઈ ગઈ છે. તો એ ફોનમાંથી લેપટોપમાં લેવા છે. તો લઈ શકાય?
લઈ થકાઇ. એની માટે એક ડાટા કેબલની જરૂર પડે તમારે. ડાટા કેબલ ડાટા કેબલ લેવાનો એક ફોનમાં લગાવવાનો એ એ એક લેપટોપમાં લગાવવાનું. હ તમાર મોબાઈલમાં એક ઓપ્શન આવે લેપટોપ પર ઓપ ડેપડોપ ઓપનમાં જવાનું હ વેચવા નું ચાલું કરી દેવાનું હ હ એટલે કનેક્ટ થઈ જશે. તમારી તમારી
યુએસબી કરી અને પછી કશું લખવાનું નઈ અપલોડ કે મો કેવું કઈ?
અ ના ના ના આ આખો મોબાઈલ લેપટોપમાં આઇ જતે આખો. મોબ મોબાઇલની જોડે તમારે લેપટોપમાં ને કાજે. હ એની જોડે સિલેક્ટ કરી તમા તમે ત ફોટા નાખ્યા હોય. એને ધીરે કરવાના હ હ બોયન કોઈ નારો મુું નહી કરવાના, હમેશા કોપી મારવાના. કોપી, મૂવ નહી કરવાના. ત તમે તમે મૂવ કરો જો તમાને મોબાઈલમાં વાઇરસ હોય વછ પૂટા કતા ગયા. જો લેપટોપમાંય ના આવે મોબાઈલ માય ના આવે.
બરાબર. મોબાઈલ નો એટલે મો એટલે તમે એવું કેવા માંગો છો કે આપડે મૂવ કરીએ તો મોબાઈલ નો વાયરસ લેપ ટોપમાં જઈ શકે?
જઈ શકે જઇ શકે.
બરાબર. અને આપડે માનો કે લેપટોપમાં મારે કોઈ સોફ્ટવેર નખાવું હોય તો નખાય શકાય?
એ એ એ ગૂગલ ક્રોમમાં જઈને ડાઉનલોડ કરવું પડે મેડમ ગૂગલ ક્રોમ.
ડાઉનલોડ કરવું પડે એમ?
હા સપમેલ કોઈ બીમેલ એનું નામ લખવાનું હા અને વિન્ડો ટેન કે વિન્ડો ઇલેવન જે હોય તે વાધણ મોતો પલી વિંડો ઇલેવન જ આઈ જાય છે.
બરાબર.
તમાર વિન્ડો ટેન હોય તો વિન્ડો ટેન લખવાનુ વી વિન્ડો ઇલેવન હોય તો વિંડો ઇલેવન લખવાનુ એવુ
બરાબર
હમ્મ
એટલે ડાઉનલોડ થઈ જાય.
હ એ અમુક અમુક જ વેબસાઇડ ઉપરથી થાય છે મેડમ હે
હા તો એનો એનો કોઈ ચાર્જ લાગે
હ અ અમુક ચાત પાડી આવે છે. અમુક ફીવારી આવે ને
બરાબર તો આપણને ખબર કેવી રીતે ના પડે કે આ ફ્રી વાળી છે ને આ ચાર્જ વાળી છે.
હા તો એમાંશું છે મેડમ તમે ડાઉનલોડ કરવા જાઓ ને હ તો હ તમારે એટીએમ કાર્ડ એટીએમ કાર્ડ એડ કરવાનું ઓપ્શન આવે ને તો થી તમારે સમજી જવાનુ હ આ પેમેન્ટ કરવાનું કે જે
બરાબર એટીએમ નું આવે એટલે ખબર પડી જાય હે ને કે આ પેબલ છે ઓકે
કરી દેમ મોટું આમાં કેવુ હોય મેડમ કોઈમી કોઈમી તમારે ઇમ્પોર્ટેન્ટ ડાટા હોય ને એ એ લેપટોપ માં રખાય જ નહી કેમ કેમ કે તમારે ઇમ્પોર્ટન્ટ ગમે ત્યારે એની મીટ ઉરી ગઈ જો તમાને નાટક પાછા ના આવે પ દી દે પડી દે
બરાબર
દ તમે તમે હા એ નહી નકપ બ નહી
વસ કના વસ કના લેવાય
ત દીખના
બરાબર બરાબર તમારું કેવું એવુ છે, હે ને કે એવું રિસ્ક ના લેવાય.
હ એક ના લેવા એક પેનડાાઈમાં તમે નાખી દો ગોટુ
બરાબર તો શું આપડે આ મોબાઈલ માં બધું સેવ કરીને રાખીએ છે. એ ગૂગલ પે માનો કે આપડણે ગૂગલ પે યુઝ કરીયે છીએ બરાબર તો આપડો બેંકનો બેંકનોો એકાઉન્ટ નંબર હોય છે યુપી આઈ આઈડી હોય છે. પછી આપડે પીન નાખીએી તો એ બધું સેફ કેવાય કે રિસ્ક કેવાય
એ એ જાઉીપ એ જાઉથી પ હ તમે કોઈ નને કોહ નહી તમે મીઠા ને ઈમેલ આઈડી આલો મીઠા ન મોબાઈલ હોય. હ તો તમારા પૈદા બી ઉધી જાય.
બરાબર એટલે આપડે કોઈને ઈમેલ આઈડી આપડો ના અપાય
ઇમેલ ઇમેલ આઈડી તે પાઠ બોર્ડ
બરાબર ઈમેલ આઈડી અને પાસવર્ડ કોઈને ના અપાય.
હોય હમ તમે એને આપી એને આપી
બરાબર